હલો.
હા આવે છે આવાજ તમને?
હા આવે છે કેમ છો?
મજામાં તમે?
મજામાં.
હમ હમ.
ઘણી દિવસ પછી બાદ થઈ
હા ઘણી દિવસ પછી
આજે સમાચારમાં પર્યટન વિશે જોઈ રહેલી હતી. એ તો વિચાર આવે કે આ વિષય પર થોડી વાત કરીએ.
હા હા ક કે હા હું પણ હમ હમ હ હા ખૂબ સરસ વિષય છે પર્યટનથી લોકોને નયા સ્થળો જોવા મળે છે અને ઘણું શીખવા પણ મળે છે.
બિકુલ ઝારેિયા આપને બીજા શહેર કે રાજ્યમાં ફરવા જઈએ ત્યારે તેની સંસ્કૃતિ ભાષા, ભોજન અને રિવાજો વિશે જાણવા મળે છે.
હા હા રક હા હા અને પર્યટનથી લોકલ લોકોને રોજગાર પણ મળે છે હોટેલ, રેસ્ટોરન્ટ, ગાઈડ અ વાહન, સેવક હસ્ હસ્તક ઘણા બધાને ફાયદા થાય છે.
સાચી વાત નાના વ્યાપારીઓની પણ આમદની વધે છે.
હા આમદાની તો વધે છે તો ફાયદો સરસ છે ને ગામમાં પર્યટન છે. પર્યટનથી દેશી અર્થવ્યવસ્થા મજબૂત બને છે. વિદેશી પર્યટકો આવે તો વિદેશી ચાલન પણ મળે છે.
પણ બધું ફાયદા નજીર નથી ને કારણ કે પર્યટકો કચરો ફેંકી દે છે જેથી પર પર્યાવરણ ને નુકસાન થાય છે.
હા. ઘાન પ પર્વતીય સ્થળો અને સમુદ્ર કિનારો પર પ્લાસ્ટિકની કચરો વધી ગયો છે. અત્યારે કાફી જદા માત્રામાં વધી ગયો છે પ્લાસ્ટિકનો કચરો પ્લાસ્ટિક નો વાપર વધી ગયો છે. એટલે ક
હા એટલે સરકાર અને નાગરિક બંને મળીને સ્વચ્છતા રાખવી જોઈએ.
હમ. પર્યટક પણ જવાબદારી સમજવી હોય. જાણે કે તને પર સાંસ્કૃતિક આદર કરવો જોઈએ.
બરાબર મંદિર ઐતિહાસિક સ્થળ અને ધાર્મિક જાગ્યા પર શિસ્ત રાખવી જરૂરી છે.
હા તો પર્યટનથી મિત્રતા પણ વધે છે. અ અલગ અલગ રાજ્ય અને દેશાના લોકો એકબીજાને સમજાવે લાગે છે.
હા આથી એકતા અને ભાઈચારા પણ મજબૂત બને છે.
હા એકતા વધે છે ભાઈચારા વધે છે અને બાળકો માટે પણ પર્યટન ખુબ ઉપયોગી છે. પુસ્તક પુસ્તકમાં જે વાંચે છે વાસ્તવમાં જોઈ શકે છે.
સાચું ઇતિહાસ ભૂગોલ અને વિજ્ઞાન પણ સહેલઈથી સમજાય છે
હા ઇતિહાસનું આ સ્ટેચુ બુકમાં જો દેખાય છે ને કિલ્લે ગઢ અ અના સ તો બહ ખુદના જોયાને પર્યટનને બહુજ સારું ફાયદો થાય છે જો પર્યટન યોગ્ય રીત તે વિકાસ પાવે તો સમાજમાં ઘણો લાભ થઈ શકે.
પણ તે પર્યટન થી ટ્રાફિક આવાજ અને પ્રદૂષણની સમસ્યા પણ વધે છેને.
હા સરસ વળી ગઈ છે પર્યટન અને ટ્રાફિક તો એટલા સેટરડે સંડે શનિવાર રવિવાર તના ટ્રાફિક થાય છે ઘણી બધી લોક પર્યટન માટે નીકળે અને ટ્રાફિક થાય અને ટ્રાફિક થાય એટલે માટે પ્રદુષણની સમસ્યા વધી જાય. એ માટે સંતુલન રાખવું જરૂરી છે. વિકાસ સાથે પર્યાવરણ ન સંરક્ષણ પણ કરવું જોઈએ.
હા સારું વાત લોકો લોકોને પણ પર્યટન વિશે શિક્ષણ આપું જોઈ. જેથી તેઓ પર્યટક સાથે સારી રીતે વ્યવહાર કરી શકે
હા અને પર્યટકોને પણ નિયમોની પાલન કરવું શકે. મતલબ પર્યટન કો અ પ્લાસ્ટસ્ટિક અ કુડા મે કુડાદાન મે લાટ પ્લાસ્ટિક ના વાપર ક ઓછું કરું. અને ટ્રાફિક તો ટ્રાફિક કે લય ન ઉકા સારા જો રૂલ્સ હૈ વ. રૂલ્સ.
મને તોું લાગે છે કે પર્યટન ફક્ત ફરવા માટે નથી પણ જ્ઞાન અનુભવો અને સંસ્કૃતિની આદાન પ્ર્રદાન કરવાનું સાધન છે.
હા બિલકુલ સાચી વાત પર્યટન સમાજને આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક રીતે તે મજબૂત બનાવી શકે છે જો આપને તને જવાબદારી થાય. અ અપમાના અપના વિના
આજની વાતી ઘળું આજ્ની વાતની ઘળું શીખવા મળ્યું.
તો દેખ પર્યટનના જવાબદારી સમજી શકે જોઈ. જ્યાં જઈ જઈ સંસ્કૃતિક આદર કરવાય જોએ. બરાબર મંદિર રહેત હા.
હા બિલકુલ.
અને અને જો પર્યટન યોગ્ય રીતે વિકાસ પાવે તો સમાજને ઘને બધો લાભ થઈ શકે પણ અતિ પર્યટક થી ટ્રાફિક અવાજ અને પ્રદુષિત સમસ્યા પણ વધે છે એને માટે માટે સંતુલન રાખની જરૂરી છે. વિકાસ તે પર્યાવરણ સ રક્ષક
હા સાચું છે જ્યારે આપને રોજ ને એકસર કી જિંદગીથી થોડા વિરામ લઈ આવ અને નવી જગ્યાએ જાઓ તેને પણ મન ખુશ થાય અને ઘરનું નવ શીખવા પણ મળળે. બિલકુલ પર્યટન માણસને ફક્ત આનંદ નથી આપવું પણ જ્ઞાન અનુભવ આમવિશ્વાસ અને જીવન નું નવી દ્રષ્ટિકોણ પણ આપે છે.
હા સાચી વાત છે અને હમ. અને આજે હું ટીવી પર પર્યટન વિષય પર કાર્યક્રમ જોઈ રહી હતી હે તો જોઈને વિચાર આવે કે એ પર્યટન સમાજ માટે કેટલું મહત્વ
દ મહત્ત્વ છે
હમ
હમ એવી અને આપણે બીજા શહેર રાજ અથવા દેશમાં જાય તસે ભાષા સંસ્કૃ સુધી ખાનપાન જીવનશૈલી નદીકથી જોઈ શકે હા જ્યારે આપણ કોઈ ઐતિહાસિક જગ સંગ્રહાલય મંદિર કિલ્લો સમુદ્ર કિનારે ઔર પહાડ ને જંગલ અથવા બીજા રાજ્યમાં જઈ ત્યારે એ જગાનો ઇતિહાસ લોકો રહની ભાષા ભોજન પરાઘનું શીખવા મળે છે પુસ્તકમાં વાંચેલું એક વાત છે પણ એ જગા પોતાની આંખે જોવું એ અલગ અનુભવ છે.
હા અને મને લાગે છે કે શાળા અમે બાળ સરકારને પણ પર્યટન અને પર્યાવરણ વિશે વિષય આપવું જોઈ છે. અ ને માટે પર્યાવટન આ ક ડે અનુભવ અને આનંદ બંને મળે છે.
હા પર્યટન થી મને આરામ મળે છે તનાવ ઓછો થાય છે. પરિવાર સાથે સમય મેે છે નવ લોકોની મેળવું થાય છે. છે નવી સંસ્કૃતિ જોવા મળે છે અને જ્ઞાન પણ વધે છે. કમા અને જવાબદારી હોના ચક્રમ થી થોડો બ્રેક મળે તો મન તાજું થઈ જાય.
હા જો આપણે આજે જે ધ્યાન રાખી રાખીએ તો ભવિષ્યમાં આ સુંદર થોડો ખરાબ નહી થઈ શકે. જેને કે એટલે રિસ્પોન્સિબલ ટુરિઝમ ખુબ જરૂરી છે. એનેસ એને અર્થો એક કે ફરો આનંદ કરો અને પ્રકૃતિને અનેક સ્થાયિક લોકોના આધાર રખો આધર આધાર રખો તો
હા સાચું વાત છે જ્યારે આપને રોજ ની એક સરખી જિંદગી થી થોડો વિરામ લઈ અને નવી જગા જાવ જોઈ ત્યાંને મન પણ ખુશ થયા અને ઘનું નવુ શીખને પણ મળે. પર્યટન માણસાને ફક્ત આનંદ નથી પણ જ્ઞાન બી દે છે
હા પણ હજુ પર્યાવર્તન ઘણા પાસવા બાકી છે આ આગામી વખતે પર્યાવરણ સાંસ્કૃતિક વારસો ધાર્મિક પર્યાવરણ અ સરરકારિક ભૂમિકા વિષય
પર હા પર્યટન ને ઘને એ પ્રકાર છે ને જૈસે પ્રાકૃતિક પર્યટન જા પા અ પહાડ ઝરણા સમુદ્ર જંગલ ધાર્મિક પર્યટન મંદિર તીર્થસ્થ ઐતિહાસિક પર્યટન મે કિલ્લા મહેલ સ્મારક આવેે છે અ સાંસ્કૃતિક પર્યટન મે લોક કલા ઉત્સવ પરંપરા સાહસિક પર્યટન ટન મે ટ્રેકિંગ રીવર રાફ્ટિંગ કેમપિંગ તો વ્યક્તિને પોતાની પસંદ પર પ્રમાણે પર્યટન મેળ મેળી શકે
હા ઓર આનંદ બી થાય ઓર ઘણા બધા લોકો અ
પ્રા પ્રાકૃતિક પર્યટન ખૂબ ગમે છે ને લોકાને પહાડ નદી હરિયાળી ઠંડી હવા મન ખુશ થઈ જાય ઓર પ્રસન્ન થઈ જાય.
હા સાચી વાત છે ખુબ સરસ ધન્ય ધન્યવાદ મને તારે જોડે પર્યટન હા પર્યટ સારું લાગે અ આ પછી આગલા કોલમાં આમ પર્યાટન બજેટ અ આ નહી બાત કરીશ
ઠીક